હ
કેમ છો મજામાં
હા બસ શાંતિ
બરાબર આ ઉનાળાની રજાઓ માં મારું ગામ છે તો અહંયા જવાનું વિચાર છે તો અહીં આવું છે?
હા હા વાંધો નહી આવીઈશ આઈશ
હા, આપડણે ગામડામાં જઈશું ને તો થોડું કેવું અહં જે ગરમી છે, ને બધું તો અહિયાંયા જઈને સારું લાગે આપણને
હા વાત સાચી છે,
કેલો તફાવત હોય નહ એક ગામડાના જીવનમાં અને એક શહેરના જીવનમાં
હા
શહેર તો જીવન તો ખરું પણ લોકોમાં પણ ઘણો તફાવત જોવા મળે.
હા રહેન સન
હા, શહેરમાં લોકોને એકબીજા સામે પણ જોવાનો સમય ના હોય પણ ગામડાના લોકો હોય ને એ તો ઉઠીને જ પેલા તો જય શ્રી કૃષ્ણ જ બોલે એકબીજા ને
હા
પછી એકદમ મસ્ત ખાટલા નીચે સોરી ખાટલા પાથરીને પેલા ઝાડ નીચે સૂતા હોય, એકદમ મજાથી
હા બપોર ના સમય ખાસ પાછી મજા આવે
અરે હા અહિયાં રેવાતું નથી, મતલબ આમ એસી અને કુલર કરવા પડે છે, પન તહીંયા તો પછી કે આમ કુદરતી જ કુલર ને કુદરતી જ એસી કહીએ તો ચાલે એમ.
હા
અને અ શહે ર ના લોકો કરતા છે, ને ગામડાન લોકો થોડા પ્રેમાળ હોય એમ કે આપડે તહીંયા જઈએ ને તો એક ઘરના ઘરે એક જણના ઘરે બી જઈએ તો એ પછી આપડે એના ઘરે જઈને એના ઘેર તો આપણને આવકારો આપે જ પણ આજુબાજુ જે બીજા હોય જે એમના આસપાસ ના પડોસ, હા એ લોકો પણ બોલાવે અહીંયા તો પેલા તો સમય જ ના હોય કોઈન પાસે કે આપડે એમના ઘરે જઈએ, જે થોડો ઘણો સમય હો જઈએ તો બસ હાય હેલો એમ બધું પતી જાય, પણ ગામના લોકો તો જમાડે આપણને
હા અને કેવું સાથે હળી મળળી રે પાછું,
હા એકદમ હળી મળીને રે આખું અ કુટુંબ અને અ જે તહીંયા એ લોકોને પેલું ગાય ભેંસ હોય, તો તે લોકોનું જે ગાય નું જે દૂધ હોય ભેંસ ન દૂધ હોય, અને ખાવામાં કોઈ ભેળસેેળ ના હોય એમ.
શુદ્ધ જ હોય બધું.
હા શુદ્ધ જ હોય. આપણે અહીંયા મોલ માંથી લાઈએ, ડીમાર્ટ માંથી લાઈએ, આપડે અહીંથી દુકાનેથી લઈએ પેકેટમાં ક્યાં તો આપડે શહેરમાં પણ જે લોકો ગાય ભેસ રાખતા હોય ને એ લોકો પણ એવું શુદ્ધ દૂધ ના આપતા હોય, કારણ કે એ લોક કેવું કરે ગાય ભેસ ને છૂટ ટી મુકી દે.
હા.
અને પછી દોવાના ટાઈમે જ લઈ જાય. પણ તૈયા એ લોકો એવું ના કર તા હોય. તૈયા એ લોકોનો ઘાસચારો એકદમ શુદ્ધ હોય.
હા.
કોનોચા અહ પેલુ અહ બોલો-બોલો.
ત્યાં અહિયાં તો આપડે શાકભાજી આપડે બ માર ર્કેટમાંથી લાઈએ ને ત્યાં તો પેલી ઘરે ઉગાડેલી ને પાછી તાજી હોય.
હા તાજી હોય, અને ખાવાનું જે ચૂલા પરનું બનાયેલું હોય. હા એજ જે એક ખાવાનું છે એની મજા જ અલગ છે એમ રોટલા સાથે. અને એ લોકો ઘી નો બહુ ભર પૂર પ્રમાણમાં ઉપયોગ કરે.
હા.
એટલે એવ એવી બધી જીવવાની અને તૈયા કેવું ખબર અત્યારે ઉનાળા તો કેરીઓ આમ લટકતી હોય બધા ઝાડ પર, આમ એકદમ નીચે-નીચે આમ આમ જેર માથા પર અડે એવું, એટલી જોવાની તોડીએ તો ઠીક હોય જોવાની એટલી મજ ને લટકતી હોય એ મસ્ત.
હા.
પછી એની ઉતારીને પછી ખાવાની મજા આવે.
હા અને પાછું આવશે ને કેરી ની સિ સિઝન એટલે પાછું અથાણું એય બનાવશે.
હા મોટો એક ક અમારા નાની છે ને એ બનાવતા તા. તો પેલા ભરી ભરીને અથાણું પણ બનાવે અને છૂંદો પણ બનાવે.
હાઆ.
એટલે સારું લાગે એવું. શેરમાં શેરમાં જો કેવું નસ શહેરમાં કઈ પણ આપડે જોઈતું હોય એટલે યુએ જાતું લઈ આવવાનું.
હા.
ઘરે બનાવાનું કે આવું બધું હા, શુદ્ધ જો તમને ત્યાં જ મળી રહે. પછી એક એક વસ્તુ ખરું છે કે જે અહ વ્યવસાયની તકો છે કે ભણવાની તકો છે પાછું પાછું શેર માટે તમારે શેર બાજુ તમારે આવું પડ
હા ત્યાં એટલી આમ એવી સુવિધા નહી.
હા, મોટા ભાગના ગામડાઓમાં હજુ એટલલી બધું સુવિધા નથી એમ.
હા, ભણતર ના લીલે
ભણતર અને પછી તમારે આગળ બી જતા તમારે તમારી જીવનશૈલી સુધારવી હોય થોડું તમારી વિકાસના પંથેે ચાલુ હોય તો તમારે બધું છોડીને આ બાજુ આવું પડે એવું થાય.
હાઆ.
કારણ કે તહીંઆ અને તો હોં કે તહીંયા જે સામાન્ય જરૂરિયાતો માટે આપણે જે હોય બેંક છે, દવાખાનું છે પોસ્ટ ઓફિસ છે. એ બધું તો અહીં ઓછી અહીં સુવિધાઓ હોય તો તમારું પાછું કોઈ બીમાર પડ્યું હોય તો તમારે એના માટે પાછી શહેરમાં આવ વુ પડે. તેઉ બધું તમને શહેરમાં ના મળી રહેે એવું થાય અને બીજું એક એવું હોય કે તમને જે ઋતુઓ હોય ફોર એક્ઝામ્પલ ચોમાસુું છે તો તમને એ બહુ તકલીફ પડે ગામડામાં. કારણ કે ત્યાં બોજ કીચડ થઈ જાય.
હમ્મ અને પછી લાઈટ ની સુવિધા એટલી
હા લા લાઈટ પણ બહુ જતી હોય તો રાત્રે બાળકો વાચ તા બેઠા હોય કે ભણવા બેઠા હોય તો પછી એમને તકલીફ
તકલીફ ગણી પડે.
એવી જે આધુનિક સો અને પછી બીજી આધુનિક સુવિધાઓ હોય કે અહ મોટી મોટી બીમારીઓ માટે જે ટેસ્ટ કરાવવાના હોય એ બધું હોય લેબોરે
હા, એ બધું સુવિધા ત્યાં, ને પછી ઇન્ટરનેટ ની સુવિ તા ની હોત
હા હા હા ત્યાં નેટવર્ક બહુ જાય છે.
હા
તો એવું બધું તમારે એવું બધું તમારે જો અ એ કરવું હોય તો તમારે શેર તરફ આવવું પડે એવું
હા ગામડામાં એક વાત સાચી કે આમ શુદ્ધ હવા મળી રહે ને તમને શાંતિ મળ પાછી
હા તમને મનની શાંતિ મળે અને અહિયાં તો કેવું કે પ્રદુષણ ના અ પેલે શું વાહનનું જે ધુમાડાનું પ્રદુષણ એ બધું ઘોંઘાટ ને શુદ્ધ હવા નહી હોય. તો એના લીધે તમારી શરીર ને તો તકલીફ થાય પણ તમારી માનસિક શાંતિ છે ને છીનવાઈ જાય.
હા
અને શહેરમાં જે પરસ્પરના સંબંધો હોય કુટુંબમાં એ પણ અત્યારે તો થોડા ખાટા થઈ જાય એટલે પછી- કારણ કે મોટા થાય એમ હ તકલીફ પડે ગામડાઓમાં પેલી શીખ જ આપે કે તમારા ગમાં તેટલી મુશ્કેલી હોય પણ તમારે હળી મળળીને રહેેવાનું એમ
હા
હા અને ગામડાનું તો આમ વાતાવરણ જ અલગ હોય અહીં પ્રાણીઓ પણ એટલા એમને એટલી ઓછી તકલીફ હોય શહેરોમાં એવું નથી હોતું શહેરોમાં તો લોકો પ્રાણીઓને મારે ને એવું કરે પણ ગામડા લોકો જે હોય ને એ પ્રાણીઓને પણ એટલો જ પ્રેમ કરે એમ
હા
કેમ એની જે ગાય જે ભેંસો હોય ને એ ઓળખી એમના માલિકને
હા
અને બોલાવે ને તો એમની તરફ જાય પણ ખરી એમ હા તો એવો અહીયા તો ગાયને તો અહીંયા સેના લોકો તો કઈ ગણકારારે જ નહીં. એને કું એને તે હા આવાજ ના દે પહેલી વસ્તુ તો રોટલી નાખવાની તો દૂરની વાત છે આવાજ ના દે પણ ગામડામાં એવું ના ગામડામાં તો જે ખેડૂત હોય એની ગાય ન જે સંબંધ હોય અને બીજા કોઈ આવે ને તો મારે અને એનો જે માલિક હોય ને એને તરત ઓળખી જાય એમ
હમ
એટલે અને મારા ઘણીમ ભેંસો હોય છે તો મારી મારા મિત્રના અયા બી છે તો તહીયા જોય ને તો એ મારા ઘણી છે બધાને મારશે પણ મારા મિત્રને શાંતિથી દૂધ દોવા દેશે
હા, એ-હા.
તો આમ એવું વિચાર આવે કેમ, કેવું મતલબ એમ કે એને ઓળખાય કેમ ની જતું હશે? એમ.
હા. પહેલેથી ટેવાયેલા હોય ને પ્રાણીઓ.
નદી, તળાવ, બોર, આપને છે ને, શુદ્ધ પાણી આપણને મળી રહે.
હા, એ આપણેે આરોનું મગાવવું પડે ને પેલું મગાવવું પડે.
તો અમારે ખાસ કરીને બોટલ લેવી પડે છે.
હા.
એટલે ગામડામાં એવું નથી હોતું ગામડામાં અને, આપણે જે બોટલ લઈએ ને મિનરલ વોટર ને બધું લઈએ ને એમાં પ્રોસેસ જે હોય ને, તો એના લીધે જે મિનરલ્સ અને જે આવશ્યક પોષક તત્વો હોય ને એ ઘટી જાય. પણ આપણે તઈના ત્યાંના, અને આપણને પાણીના સ્વાદમાં તફાવત જોવા મળે. અહીંનું એ પાણી અને ત્યાંનું પાણી જે છે ને હા. એ તમને ઘણો તફાવત જોવા મળે. પણ પછી કોઈ વિકાસની કામગીરી હોય, ને કે જેમ કે રોડ બનાવવાના હોય, સ્ટ્રીટ લાાઈટ હોય, એવું બધું ગામડામાં હજુ ઓછું જોવા મળે. એવું બધું. તમને અહીંયા શહેરોમાં જોવા મળે, કારણ કે જે બધા મોટા મોટા સેલિબ્રિટીને બધા છે, એ પણ જો મુલાકાત લે, તો સહેજ મુલાકાત લે. ગામડામાં કોઈ જાય નહીં, તો ગામડામાં પાછું. સાંજે વેલા જમવાનું બનાવી દેને, સવારે પાછું વેલા ઉઠી પણ, હા, હા અમે. અહિયાં સાત વાગે તો કોલેજથી ઘરે આવું. ત્યાં તો જો ગામડે હોવ ને, તો સાત વાગે જમી પણ લેવાનું અને. એટલે કહેવત છે, એવી કે છ વાગ્યા પહેલા જમી લેવાનું અને છ વાગે ઉઠી જવાનું એમ. સવારે અને સાંજે છ વાગયા પછી પેલા જમી લેવા. પછી એના પછી સાંજે છ વાગ્યા પછી કશું નહીં ખાય એ લોકો પછી સૂઈ જશે. ખાટલા પાથરી પાથરી ને વાતો કરતાં કરતા સુઈ જશે. પછી સવારે ડાયરેક અને લોકો સવારે એટલા વહેલા ઉઠે ને, આમ ટેવ જ હોય. એ લોકોને કશો પ્રયત્ન ના કરવા પડે. મારે તો સવાર વહેલું. હો ને, તો કેટલા એલારમ લગાવવા પડે! એ લોકોને એવું ના હોય. હા, જેતે જ આંખ ખુલી જાય ને બધું એમ.
હા.
તો એવું બધું છે. કઈ નઈ આપડે જઈશું ગામડે. એટલે બરાબર તમે આવજો તમને સમય ને બધું કહી દઈશ. હા, સારું ચાલો.